હા કરો છો મજામાં બસ હું બી મજામાં હા મજામાં તમે કેમ છો બ સાબ બેઠી હતીથી તો મને એક વિચાર આવ્યો કે હું તમારી, જોડે વાત કરૃ સોશલ મીડિયાના સંબંધોને નજીક લાવે છે, કે દૂર કરે છે.
હુમ સાચું બહુ સારો વિષય છે, મારા મતે બંને બાબતો સાચી છે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ તેના પર બધુ નિર્ભર છે
સાચી વાત છે, તમારી આજે એક રસપ્રદ વિષય પર વાત કરીએ જેમ કે સોશિયલ મીડિયા બરોબર છે, તો અ સાત પહેલાં તો જે લોકો જે પરિવારના લોકો હતા, એ વાત કરવી મુશ્કેલ થતી હતી. હ અને હવે તો થોડાક સેકન્ડમાં વિડીયો કોલ કરીને વાત કરી શકીએ છીએ, આપણે
હા, ખાસ કરીને જુદા જુદા શહેરોમાં યા તો પછી ભારતની બહાર રહેતા પરિવારના સભ્યો માટે સોશિયલ મીડિયા આ આસીરઆવાત સમાન છે વિડીિયો કોલ દ્વારા વાત થઈ જાય છે.
હમ્મ જેમકે જો જન્મદિવસ હોય કે પછી એનિવર્સરી હોય કે પછી ખાસ કોઈ પ્રસંગ હોય કે લગ્ન હોય તો યાદ આપવાનું સરળ બની જાય છે.
પરંતુ તેની બીજ બીજી બાજુ પણ છે, ને ઘણા લોકો એક જ ઘરમાં બેઠા હોય મોબાઈલ હાથમાં હોય છતાં, એકબીજા સાથે વાત નથી કરતા
હમ્મ, એ વાત તો તમારી સો ટકા સાચી છે જેમ કે દરેક વ્યક્તિ પોતપોતાના મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા હોય.
હા પેલા જયારે અમે તો ના ના હતા ત્યારે પેલાનો સમય આખો પરિવાર બેસીને સાથે વાતો કરતા ખાતા મોજા મા જાક મસ્તી કરતા હવે તો, બસ ઘ ઘરોમાં ઘણા બધા ઘરોમાં એવું થઈ ગયું કે જેમ. જમતા પણ લોકો ફોનમાં જ વ્યસ્ત હોય છે, કશું સાથે બેસીને જમતા પણ નથી.
થી જે ભાવનાત્મક જે જોડાણ હોય ને એ ધીમે ધીમે ઓછું થતું જાય છે,
એક બીજી સમસ્યા એ થઇ ગઈ છે, ત્યારે કે લોકો સોશિયલ મીડિયા પર અન્ય પરિવાર સાથે પોતાની સરખામણી કરવા લાગે કે કોઈ વધારે સારું એ કરતું હોય તો મને પણ એમ થાય, કે હું એનાથી પણ વઘારે વધારે સારું કરવા જવ
હુમ સાચી વાત હવે તો દેખાડો ખુબ વધી ગયો છે જેમ કે કોઈ એક વ્યક્તિ હો તો પોતાની જે સર્વશ્રેષ્ઠ ક્ષણો હોય, એ જ બતાવે છે બહુ સારું કંઈક ફરવા ગયા હોય કે કંઈક એવી વસ્તુ હોય, જેમ કે જે ખોટી અપેક્ષાઓ બીજા માટે ખોટી અપેક્ષાઓ ભી કર કરીદેમ
સાચું હોત
હુ તેથી જે વાસ્તવિક વાત છે નું જે મહત્વ હોય ને, એ ક્યારેય ઓછું થઈ શકતું નથી હોતું એમ
હું તો માનું છું કે તમે થોડો ટાઈમ કઢી અને દરરોજ મોબાઈલ વગર પણ તમારા પરિવાર સાથે બેસો વાતો કરો.
હમ્મ સાચી વાત છે, જેમ કે જોડે ચાપ પી કે જોડે જમવું કે અથવા દિવસોમાં વાતો કરવી, એ બી કરવું જોઈએ.
હમ્મ પરિવારમાં તો એવું છે કે ઓનલાઈન કે ઘારોકે સંદેશા તમે મોકલો તો નજીકતા એનાથી ના આવે, હાતો તમે સાથે બેસો જમો વાત કરો લા લાગણી સમય અને સમજણથી આવે છે ને.
જેમકે જો સોશિયલ મીડિયા એક સાધન બની ગયું છે અત્યારે તો લોકો ન પણ જે સંબંધો ન એ વિકલ્પ નથી ગણવામાં આવતો
સારો નિયમ એવો હોઈ શકે કે જયારે પરિવાર સાથે હોઈએ ત્યારે તમે તમારા ફોન નો ઉપયોગ ઓછો કરો ને તો ચાલે
હા તેથી તો બાળકો સાથે બી સારા સંસ્કાર એ લોકોને મળી શકે.
હમ સાચી વાત છે તે કહી શકાય કે સોશિયલ મીડિયા નો તો પૂર્ણ સારું છે જ નહીં પણ સંપૂર્ણ ખરાબ.
બિલકુલ એ હા બિ લકુલ તેનો જો સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ તો પરિવારને નજીક લાવી શકે છે અને અતિશય ઉપયોગ કરે તો અંતર પણ વધારી શકે તમે તમારા મોબાઈલમાં વ્યસ્ત રહો તો તમે તમારા પરિવાર સાથે વાત કયા ટાઈમે કરી શકશો.
હમ. એટલે જ દેવનું સંતુલન રાખવું એ મહત્ત્વનું ગણાય.
હમ.. કારણ કે મજબૂત પરિવાર નું નિર્માણ સ્ક્રીન થી નહી એ મોબાઈલ ની સ્ક્રીન થી ના થાય ને. તમે તમારા હૃદયથી વાત કરો તમારા ઘરના સભ્યોને સંભળાવો તમારી વાત સંવેદના વ્યક્ત કરો તો થાય ને.
હમ સાચી વાત છે એક વાત તો મેં ધ્યાનમાં લીધી છે કે હવે પરિવાર ન ગ્રુપ પણ સામાન્ય બની ગયું છે.
હા હવે તો એવું જ થઇ ગયું છે બધા પોતાના પરિવારના સભ્યોને એડ કરી દે અને વોટ્સઅપ ગ્રુપ બનાવી દે અને એકબીજાના સંપર્કમાં રહે.
હમ સાચી વાત છે ખાસ કરીને જયારે બધા અલગ અલગ શહેરોમાં રહેતા હોય તો ત્યારે એ ખુબ ઉપયોગી બની જાય કે જેમ કે તમને કઈની યાદ આવી તો તમે એને ફોન કરીને વાતચીત કરી શકો અને એવું જ લાગે કે આપણા જોડે જ છે એ લોકો.
સાચુંપા ફોટો મોકલશે ને વિડીયો રોજીદા ખુશઓ. એ પણ એક રીતે સારું છે કે સરળતાથી તમે દૂર હો તો શેર કરી શકો છો ને.
હમ પરંતુ ક્યારેક માહિતીઓનો અતિરક પણ થતો હોય છે
હા સતત આવતી સૂચનાઓ લોકોમાં થાક અને ચીડિયા પણુ વધારી શકે સતત મોબાઈલમાં મેસેજ આપતા હોય અને સતત તમે એને જુઓ તો તમને થાકી જાઓ ને પછી
હમ સાચી વાત છે તમારી કેટલાક લોકો પરિવાર સાથે બેઠા હોય તો ત્યારે સોશિયલ મીડિયાને સ્ક્રોલ જ કરતા હોય
એના. કારણે સતત બાળકો હોય કે કોઈ મોટા હોય આખો દિવસ ફોનમાં જ વ્યસ્ત હોય અને ઘરમાં વાતચીત ના કરે તો સામ સામે વાતચીત થવાની ઓછી થવા મળે
ના આપે એમ જેમ કે બાળકોને પણ વડીલોનું આદ આદતોનું અનુસરણ કરે જેમકે મોટા વાતો કર કરતા હોય તો બાળકો બી એવું કરે
હા એટલે માતાપિતા.. જ મોબાઈલ છોડી દેવો જોઈએ જો પોતે સારું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ એમણે જ.
હમ્મ સાચી વાત છે તમારી હ. શું ઘરમાં મોબાઈલ ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો હોવા જોઈએ એવું તમને લાગે છે?
હા, જરૂરી છે તમે નિયમો પા પા બનાવો એ જેમ કે જમવાના સમય તમારે મોબાઈલ નો ઉપયોગ ના કરવો જોઈએ.
હમ્મ, સાચી વાત છે. જેમ કે દરરોજ થોડો સમય પરિવાર માટે પણ કાઢવો જોઈએ આપણેે એમ.
હા, તમે બધું ત્વ ત્યારે નહી પણ ત્રીસ મિનિટ પણ તમે કાઢો તમારા પરિવાર માટે તો તમારા ઘરમાં ઘણા બધા ફેરફાર લાવી શકે છે ને.
રેક વ્યક્તિ પોતાના દિવસ વિશે વાત કરવી જોઈએ.
હા, આથી વિશ્વાસ અને સમજણ વાતચિત થી બધે બંને વધે છે.
હમ્મ, સાચી વાત છે તમારી. વડીલો સાથે સમય પસાર કરો એ પણ બહુ જરૂરી ગણાય.
હા, એ જનરેશ નવી જનરેશન સંદેશા મોકલી નહી કરે પણ વડીલોને તો સંદેશ આઓ નહી પરંતુ સાચો સાથ ઇકછે કે અમારી જોડે વાત કરે મારી સાથે બેસે હમ્મ.
હા, સાચી વાત છે. મને લાગે છે કે સોશિયલ મીડિયા અને પરિવાર વચ્ચે સંતુલન જ સંતુલન હોય એજ સાચો રસ્તો છે.
હમ્મ, હું તો એવું માનું છું કે ટેકનોલોજી નો તમે ઉપયોગ કરો પણ અહ તમે સંબંધોની તેના આધારિત ના બનાવો કે આખો દિવસ પરિવાર સાથે હો
હમ્મ, સાચી વાત છે. અંતે પરિવારની સૌથી મોટી શક્તિ એકબીજાની હાજરી આપવી એ જ છે.
હા અને પ્ર હાજરી એ માત્ર ઓનલાઈન નહી પરંતુ વાસ્તવિક જીનવનમાં અનુભવવી જોઈએ ને.
હમ્મ, સાચી વાત છે. એક બીબી બીજી જે બાબત છે એ પણ બહુ મહત્વની છે જેમ કે સોશિયલ મીડિયા પરિવારોનું યાદ યાદનો સાચવવાનું કામ પણ કરે છે જેમકે તમે બહુ વર્ષો પહેલા ફોટા પાડ્યા હોય કે કંઈક વિડીયો ઉતાર્યો હોય તો તમે અત્યાર જુઓ ને તો એ બહુ તમને યાદો પાછી આપી દે એમ.
હા, ત્યારે પરિવાર
હમ્મ, પરંતુ ઘણી વ ખતે લોકો ક્ષણમાં ક્ષણને જીવવા કરતા તેના પોસ્ટ કરવામાં વધારે વ્યસ્ત થઈ જાય કે આજે અહીંયા ફેસબુક પર મકવાન ના પરમુ
હમ્મ, પર ખરા આ વિચારવા જેવી વાત છે ને?
હમ્મ, ઘણા લોકો દરેક નાની બાબત પણ સોશિયલ મીડિયા પર મૂકી દે છે, જે હંમેશા જરૂર હોતી નથી કે હું અહીંયા જાઉં છું તો એવું લખી દે કે હું આઈ એમ ગોઈંગ ટુ ધિસ પ્લેસ ને એવું બધું જરૂરી નથી.
હા પરિવારની અમુક બાબતો ખાનગી રાખવી પણ એટલી જ મહત્વની છે ને ગો હા.
હમ્મ, હમ્મ. સાચી વાત છે અને દળાવવી જાળવવી આના સમયમાં હમ્મ સાચી વાત છે સમયધથી બની ગઈ છે એ તો.
હા ખાસ કરી ને બાળકો ના ફોટા તેમની વ્યક્તિગીત માહિતી શેર કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે ને?
જ અહ જે ડિજિટલ સુરક્ષા છે એ પણ પરિવારના સુરક્ષાનો એક ભાગ બની ગયો છે જેમ તમે એ તો સારી છે, પણ બહુ વધારે પડતો એનો ઉપયોગ બી સારો નથી.
મને લાગે છે કે, દરેક પરિવારે ડિજિટલ શીખવી જોઈએ કે ક્યાં હો?
હમ જેમ કે કેટલા સમય ઉપયોગ કરવો, ક્યારે મોબાઈલ આજ બાજુ પર મુૂકો? એ બધું જરૂરી છે.
દરેક પરિવાર સાથે રમવું, પુસ્તક વાંચવું અથવા ચાલવા જેવું, પણ સારો વિકલ્પ છે. મોબાઈલ ને બહુ યુઝ ના કરવો જોઈએ. ને વધારે પડતો તમે તમારા પરિવાર સાથે બેસો વાતો કરો.
અને આ જ્યારે એને ખૂબ આનંદ થયો હં. બહુ ઘણું બધું સારું શીખવા મળ્યું.
હ તમે તમારા જીવનમાં ઉતારો એવી શુભેચ્છા ટેક કેર બાય.